હા રે હશે.
કાન કે ભાઈ હમણાં કેમક છે ખેતીને એવું તમે જે કરો છો તો એવ હમણાં કેવક છે પાક, સારો છે ને?
હા હું મજામાં છું મારો ખેતી ન પાક પણ મજામાં છે, તમે કેમ છો તમારા ઘર વાળા બધા કેમ છે એ બધા મજામાં છો ને?
હા એકદમ મજામાં છે ઘરે પણ એકદમ શાંતિથી છે, પરંતુ હાલમાં એવું છે કે અમે જે ખેરીનો પાક લઈએ છીએ તેમાં થોડો ઘણો નુકસાન થયો છે, કારણકે અ તમે તમે પણ જોયું જ હશે ન્યુઝમાં પણ આવ્યું છે કે અમારે બાજુ છે ને કમોસમી વરસાદ પડ્યો અને જે પવન ફૂંકાયો તેને કારળે ઘણું બધું પાક નાશ પામ્યો છે, એટલે અમે ટેન્શન પેલું મુ ટેન્શનમાં મુકાયા છે, ને અમે એ બધું માટે દવા દવાઓને છાતી છે એના માટે ઘણા બધા પૈસા ખર્ચ્યા હતા, એટલે એ બધા પૈસા અમે કાથી પર પાછા લાવશું એ બધું ટેન્શનમાં છે. તમારે ક્યારે કેવું છે, તમારે કઈ તમે જે શાકભાજી કેવું કઈ રોપ્યું હોય તો તમને કઈ નુકસાન થયું છે?
અમારે શાકભાજી ના કારણે એવું ખસે એવું કોઈ નુકસાન નથી થાયુ, અને તમારી આ વાત સાંભળીને અમને ખુબ જ દુઃખ થયું, તમારું આ બધું સારું થઈ જાય એવું મેં ઈ ચ્છા રાખૂ અને શાકભાજી ની વાત કરું એમાં વરસાદ થી એવું ખાસ કોઈ ફરક પડ્યો નથી અમે તો ની એવી બધી ખેતી કરીએ છીએ તેમાં વરસાદ તો જોયતો જ હોય છે અને તેનાથી અમને ફાયદો જેવું ક કઈ થતો નથી અને એને તો સારા એવો ભાવ આવશે અને તેના હટવાડામાં વેચીને અમે સારા એવા પૈસા કમાશું એવું છે, બીજું તમારું કોઈ ખાસ એવું પ્રકારનું નુકસાન થયું કે સર કાર દ્વારા કોઈ નીજી ધરા જનાથી તમારે એનો કોઈ ઈલાજ થઈ શકે?
હા આમ તો બીજી તરફથી ઈલાજ એમ જોવા જઈએ તો અમને ઘણા બધા અધિકારીઓ આવ્યા હતા ને અમે જે ફોટા પણ પાડયા હતા તેના જે અમારું નુકસાન થયું અને ઇન્ટરનેટ ના માધ્યમથી વાયરલ પણ કરી આવ્યું, પ અને અમને પછી અમને થોડી ઘણી કોમેન્ટ આવી અને અમને અમુક અધિ કારીઓ એ ફોન પણ આઇયા અને અમને માર્ગદર્શન મળ્યું કે તમારે જરૂરી ફોર્મ ભરવું પડશે સરકારની સહાય મળશે અને જરૂરી ફોર્મ ભરવું પડશે, અમને પણ એમ તો ખબર હતું કે ફોર્મ ભરવાનું આવે છે, પરંતુ અમને એમ હતું કે ભાત માટે જ આવે છે કારણ કે અમે ભાત અમારે આગળી નાશ પામ્યો હતો એક બે વર્ષ પેલા, ત્યારે અમને પૈસા મળ્યા હતા પણ જરૂરી સહાય મળી હતી પરંતુ આ કેરીમાં પણ આ સગવડ છે એવું અમને ખબર નહી હતું, પણ અમે એ અધિકારીઓ અમને જણાવ્યું અને અમે જરૂરી ફોર્મ ભર્યા અને જે ફોટો પાડ્યો હતો તે પણ ફોર્મમાં લગાવ્યો અને જરૂરી ફોટા સહી, સિકા બધું કરીને એ ફોર્મ ભર અને અમે પંચાયતમાં આપી આવીયા છીએ, હવે ખબર નહી અમારે કેટલા સમયમાં એ પાસ થશે અને પાસ થઈ જાય તો ખુબ જ સારું પડે અને તમારો શું છે દર વર્ષે પા એક જોરકો એક સરખો એટલે કે ફાયદો જ થાય છે કે કોઈ વાર ખોટ પણ જાય છે તમને પાર્કમાં?
આતમાં તો જો ફાયદો નુકસાન તો તને ખબર છે થાય જ કરે છે, આ વર્ષે કોઈ વખત ફાયદો થાય કોઈ વખત નુકસાન થાય પણ હવે પાછલા વર્ષથી જોઈએ તો એ ખાર સારો એવો અમને ફાયદો જ થઈ રહ્યો છે, અ પણ પાછલા વર્ષે થોડું ઘણું વાતાવરણમાં ખુબ જ બદલાવના કારણે અમારા શાકભાજીમાં ખુબ જ નુકસાન થયું અને તેના કારણે અમે શાકભાજી રોપવા માટે લોન પર લીધી રેતી તેમાં લોનમાં ચુકવવા માટે પણ ખુબ જ મુસ મુશ્કેલી થઈ હતી પણ આ વર્ષે સારો એવો પાક થયો તેનાથી અમે લોન પર ચુકતી કરી લીધી અને સારા એવા અમને પૈસા મલ્યા એનાથી અમે પોતાનું આ ઘર બનાવવાના હતા તે ઘર બી બનાવ્યું અને સારો એવો અમને ફાયદો થયો હશે.
હા તમારી વાત એકદમ સાચી છે, અમારે ત્યાં પણ હમણાં તો કમોસમીમાં વરસાદ ના લીધે પાક નાશ પામ્યો છે, પરંતુ જયારે અમારી ક કલમ નહી હતી ત્યારે અમે શું કરતા અમે ખેતી કરતા હતા અને ખેતીમાં પણ અમારે ખબર અને શું થાય અમન અમને ઘણો બધો નુકસાન થયું હતું ખેતીમાં પણ, અમારો પાક નાશ પામ્યો હતો કારણ કે અમે જે પાણીનો ઉપયોગ કરી છ છે તળાવનો, એ તળાવમાં ઘણો બધો કચરો નાખવામાં આવ્યો હતો અને એ કચરો અને અમારે ગામના જે બધા વડીલો છે ત્યાં એ લોકો ગાયને નવડાવતા હતા પશુ પક્ષીઓને ત્યાં જ નવડાતા તેના કારણે પાણી ઘણું બધું થઈ ગયલૂ અને અમને ઘણું બધી ખોટ પણ ગઈ હતી અને પાક નાશ પામ્યા હતો તેથી અમને ખોટ ગઈ હતી અને અમારે કઈ માલ વેચાયો પણ નહી આવ્યો, એટલે અમને ઘણું બધું નુકસાન થ છે. શું તમને આવું કઈ નુકસાન કે તમને કઈ ફાયદો કે એવું કઈ થયું છે?
પાકને એવું જ કઈ પ્રદુષણ ન કઈ એવું થયું નથી, અમે સ્વચ્છતા ખુબ જ ખ્યાલ રાખે છે અને તમારે જે જવા પ્રમાણે પ્રદુષણ એવું ઘણું બધું થાય છે, તેના માટે અમે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ અને પાકમાં ખાસ કરીને અમે છાણીયુ ખાતરનનો જ ઉપયોગ કર્યો છે. જેના કરીને કોઈ પણ પ્રકારને પાકનું નુકસાન નહી થાય અને પાક એવો સારો એવો થાય જેથી કરીને આ આવતા સમયમાં પોતાની જમીન પણ સારી રહે અને સાર એવો પાક થાય, જેથી કરીને પાકમાં કોઈપણ પ્રકારનું નુકસાન ની થાય બીજું એવું સારી બાબત છે કે તમે આ પ્રદુષણ વિશે ખુબ જ ધ્યાન રાખ્યું અને તે ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે અને તમે જે આ સરકારને અરજી કરી છે તેના માટે પૈસા આવી જાય એવી મારી હું ઈચ્છા કરું છું અને તમે જે ઓનલાઈન માધ્યમ દ્વારા ફોટાને મૂક્યા હતા તે પણ મેં જોયા હ તા તેને મે લાઈક પણ આપી હતી અને શેર પણ કર્યા હતા, જેથી કરીને તમારા પૈસા આવી જાય એ હું ઈચ્છા રાખું છું.
હા તમારી વાત એકદમ બરાબર છે અને અમે શું છે કેરીને અમારો જે પાક થાય એમાં પેલા તો સ્ટાર્ટિંગમાં તો હું કરવાનું છે જયારે અમેારે દસ વર્ષ પહેલા જે અમે કલમ રોપેલી, તેને મોટી કરવામાં ઘણો બધો સમય લાગે છે, ઘણું બધું પાણીને એ મૂકવા પડે છે, ખાતર પણ લાખ્યું અમે શું તમે સમે તેના પર હવે સાણયુ ખાતર નાખ્યું હતું, ત્યારબાદ જ્યારે કેરી કલમ મોટી થઈ, ત્યારે એમ મેં સેન્ડીય ખાતર એટલે કે બહાર ન એટલે કે રાસાયણિક ખાતર નો ઉપયોગ કર્યો અને એના કારણે અમને સારા એવા પરિણામ પણ મળતા હતા અને આ વખતે પણ અમે કેરીમાં શું કર્યું હતું કે જે કેરીનો પાક થયો, પેલા તો મોર હતા ત્યારે ઘણો બધો નાશ પામ્યો એમ તો જે બચ્યું એ અમે કોતરી પહેરાવી હતી અને ખુબ જ મહેનત આપ્યા હતી, અમારો હંડ્રેડ પરસંટ અમે આપ્યા હતા, અમારી ખુબ મહેનત હતી અને પછી જે કેરી નાશ પામે તો અમને ખુબ જ ટેન્શનમાં મુકાઈ ગયા હતા તો શું તમે ખેતી કરો છો તો એમાં તમે કેમાં ખેતી કરો છો તમે પહેલાથી અમને થોડું ઘણું માર્ગદર્શન આપી શકો છો?
જો ખાસ કરીને અમે ભીંડાડીને, અ ટામેટાને એવું બધું રોપીએ છીએ ટામેટા માટે તો ખાસ કરીને એને છોડવા જ આવે છે છોડને ખાસ કરીને રોપવાના હોય છે અને તેમાં એવું ચાણયુ ખાતર નાખવાનું હોતુ જેથી કરીને કેમિકલ યુત નાખવામાં આવે તો આગળ જતા પાકને નુકસાન પણ થઈ શકે અને છાણી ખાતર દ્વારા પાકને એ સારો એવો પાક થાય છે અને પાકને તેનું છોડવું રોપ્યા બાદ તેને ખાસ એવ ધ્યાન રાખવું જોઈએ તેના બાજુ આજુબાજુમાં કચરો નહી થાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે કચરાના કારણે જે છોડવા અને પોષક તત્વો મળવા જોઈએ તે કચરાને મળી જાય છે અને શળા એવું આપણને શાકભાજી નહી મળી શકે એટલે એવા નિધનને દૂર કરવું જોઈએ અને પાકને આપણે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ બીજા એવું જોઈએ પક્ષીઓ આવે પક્ષીઓ માટે આપણે ખાસ એવા ચ અ અ પૂતલા જેવા બનાવી રાખવા જોઈએ જેથી કરીને આપડી ખેતીમાં એવું ના આવે અને પાક એવ સારો એવો થાય, બીજા એવા ઘણા બધા પગલા છે જેને અમે ધ્યાનમાં રાખીએ છીએ. તેના માટે હું અલગ થી તમને એક પીડીએફ શેર કરીશ તેમ. ધ્યાનથી જોજો તના તમે ઘણા બધા. ફાયદો થશે અને ભવિષ્યમાં તમે કોઈ પણ પ્રગ કરવા માંગો છો તેના માટે ખૂબ જ જરૂરીમાં માહિતી આપે છે.
હા તમારી વાત એકદમ બરોબર છે અમે અમે શું કરતા હતા કે જે પાક અમારા થાય તે અમે જે અમણાં બાજુની શ્રેષ્ઠ માર્કેટ છે જ્યાં અમને સારા એવો ભાગ મળે ત્યાં અમે લઈ જતા હતા ત્યાં શું છે કે અમારા દાદા પરદાદા અને ત્યાં એ જ માર્કેટમાં લઇ જતા હતા અને ત્યાં કેરી શું. તાત્કાલિક લઈ લેવામાં આવતી નથી ત્યાં કેરી ન પહેલા તો અરાજી કરવામાં આવશે અને બધા ચાર પાંચ વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવે છે અને બધા વેપારીઓ પોતપોતાના ભાવ બે છે અને જે વેપારીઓ સૌથી વધારે ભાવ બોે છે તેને અમે કેરી આપીએ છીએ અને એ લોકો પણ વેપારીઓ પણ અમને ઓળખી ગયા છે એટલે સારી રીતે ઓળખે છે. અને એમને પણ અમારી કેરી પર વિશ્વાસ છે કે એ કેરી દાતાા પાક છે જે બહુ પાક બગડશે ને પાક છે જે લોકોને પણ વિશ્વાસ છે એટલે અમ પર અમારા પર વિશ્વાસ છે અને અમને પણ એના પર વિશ્વાસ છે તેથી અમે સારા એવા પૈસા પણ કમાઈ શકીએ છીએ અને અમે જરૂરી જે લોન એવું લઈએ છીએ. કેલા પાક માટે અને જો કોઈ વાર પાક નાશ પામે તો અમે સરકાર પરથી પણ સહાય માંગીએ છીએ અને આ જે વેપારી હોય છે એમને પણ જણાવીએ તો એવો પણ અમને થોડી ઘણી સહાય તો કરે જ છે અને કોઈ વાર સારા એવો પાક થાય તો અમે લોન ની ચુકવણી પણ તાત્કાલિક કરી દઈએ છીએ અને એમ સરકાર સહાય કરે છે અમને. ખુબ જ ગમે છે અને આ વેપારીઓ પણ અમને ઘણી બધી મદદ કરતા હોય છે શું તમે જે તમે કેરી વેચો આપેલું શાકભાજી રોપો છો એ તમે ક્યાં લઇ જાાવ છો તમે માર્કેટમાં વેચો છો કે પછી કોઈ દુકાનમાં આપો છો કે હથવાડામાં વેચો છો કે ક્યાં તમે એક્સપોર્ટ ક્યાં કરો છો એ માલ ને.
ખાસ કરીને અમે જોઈએ તો અમે હટાણા વીચીે છીએ. કારણ કે અમાર. એવો બહુ મોટો મોટા પયાે પર ખેતી નથી થતી નાના પયા પર થાય છે એમાં કોઈ વખત નુકસાન પણ થાય એટલે કોઈ મોટા ડીલર ને આપે કોન્ટ્રાક્ટ આપીએ ત્યારે કોઈ વખત અમને માલ નહી અપાય ત્યારે. તેકાન થાય એમ જાણીને અમાર પણ નુકસાન થાય એમ જાણીને અમે એવું હટફાળમાં જ વેચે છીએ અને કોઈ ખાસ કરીને જોઈએ તો બીજું તો કોઈ આમ ફેક્ટરી હોય કે જેમાં શાકભાજી જોતી હોય ત્યાં અમે એવો માલ મોકલાવીએ કે જેથી કરીને અમને ડાયરેક્ટ. સપ્લાય મળી શકીએ અને ખાસો એ ફાયદો થઈ શકીએ બીજું અમે હટાળામાં જ ખાસ કરીને વેચીએ છીએ જેનાથી કારણે અમે પોતે જ માલ વેચીએ છીએ અને પોતે જ નફો કમાવીએ છીએ અને વચમાં કોઈ પડતું નથી જેથી કારણે અમારે એક્સ્ટ્રા કોઈ પૈસા પણ નથી આપવા પડતા અને અમે. ફાયદો પણ વધારેો થાય છે.
હા વાત તો મારી બરાબર છે ને અમારી સાથે એક એવો પણ બન્યો હતો કે ત્યારે વરસાદ જામ આવ્યો હતો એટલે ઘણો બધો વરસાદ આવ્યો હતો કમોસમી વરસાદ તેના કારણે અમારો થોડો ઘણો પાસ નાશ પામ્યો હતો અને કેરીઓમાં પણ જટુઓ લાગી ગયા હતા. એટલે કેરીઓ પાકટી નઈંટી ને. બગડી જતી હો. તો અમે જે એનો ભાવ એટલે જે અમે માર્કેટમાં આપ્યા હતો ત્યારે એનો ભાવ પણ થોડો ઘણો ઉતરી ગયો હતો અને અમે થોડી બ પ્રોબ્લમ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ અમે એ બાબત વેપારીઓને જણાવી અને વેપારીઓ પણ એ બાબત જોઈ અને. અમને થોડી ઘણી સહાય પણ કરી મદદ પણ કરી અને એ લોકો પણ અમને સમજ્યા અને અમને મદદ કરી અને સરકારશ્રી તરફથી બી અમને ઘણી એવી સારી મદદ મળી તમે શું તમારે પાક નનો કોઈ વાર નાશ પામ્યો હોય ને તમે એ પ્રોબ્લમનું કેમ હલ્વ કર્યો કે સોલ્યુશન કેમ ક્યું બાબ અંગે તમે થોડુંક ઘણું જણવા માંગો છો.
અમારા પાકમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે તો અમારે ખાસ કરીને અમારે જ ભોગો પડે છે પણ હવે સરકારે નવા નવા નીતિઓ બહાર પાડી છે તેમાં એવું મળે છે કે કોમ પ્રકારનું ખેતીના પાકમાં નુકસાન થાય તેમાં સરકારના દ્વારા નવી નવી. એવી નીતિઓ બહાર પાડવા આવે છે તેનાથી અમને ફાયદો થાય છે. છે અને તેમાં વમ. ભરીને નુકસાન થયું હોય છે તેના પચાસ ટકા અથવા પૂરેપૂર સો ટકા પણ પૈસા આપણને પાછા મળી શકે જેથી કરીને આપણને ફાયદો થાય અને આપણે નવા નવી શાકભાજી અને પાકનું ઉત્પાદન કરીને જેથી કરીને દેશનો પણ વિકાસ થાય અને આપણાનો વિકાસ થાય એવી બધી ઘણી બધી સેવાઓનો ફાયદો ઉઠાવી રહ્યો છે એવી જ એક નવી સેવા માટે હું પાછલા વર્ષે પણ અપ્લાય કરી હતી તેના માટે પૈસા પણ મળી ગયા હતા અને ત્યાંથી અમને ખૂબ જ સરકારનો આભાર માનું છું. છું અને ખૂબ જ એના સરાહના કરું છું.
હા તમારી સાથે મને ત જે વાત કરી તે ખુબ જ ગમી છે અને માર્ગદર્શન પણ મળ્યું છે તો તમારી સાથે વાત કરીને મને ખુબ જ આનંદ થાય છે ચાલો કોઈ વાર પાછા મળીશું.
ચાલો થેન્ક યુ.